હલો
હલો
હલો
હા અવાજ આવી અવાજ આવે છે મારી?
હેલો
હલો
હા કેમ છો?
બસ હું
અમે અમે પણ બી મજામાં તમારી અવાજ બહુ ઓછી આવે.
હલો
હા બોલો છો.
હા તો આપડે કયા ટોપિક ઉપર વાત કરીશું આજે?
શું કોસો?
અ કયા ટોપિક ઉપર આપણેે વાત કરીશું?
આપડે મોસમ.
અ મોસમ ઓકે એટલે વરસાદ વિશે,
હા વરસાદનું.
હા તો અ આપડે કેવું કે અ ચોમ ચોમાસાની ઋતુ સામાન્ય રીતે કેવું કે જૂન મહિનાથી સ સપ્ટેમ્બર મહિના સુધીમાં આવે છે.
હાચી વાત છે હે
હા અને આ ઋતુમાં કેવું કે અ જે નદી નાળાને બધું સુકાઈ ગયું હોય તો વરસાદ પડે છે તો એને લીધે નદીમાં, તળાવોમાં અને ડેમોમાં નવા પાણી આવે છે.
હાચી વાત હે
હા તેને કેવું કે ખેડૂતો માટે પણ આ ઋતુ મહત્ત્વની હોય છે એમ કે આમાં કેવું કે ખેડૂતો એ જે પાક વાવ્યા હોય અ એમાં ને પાણીની પણ અ અ પાણી પણ મળી જાય છે પાકને અને એમના લીધે ખેડૂતોને પણ સરળતા પડે છે.
હાચી વાત હે
હા તમારું શું કેવું છે?
આ આપણે વરસાદનું પાણી નહીં પડે ને તો આપણે કેટલી બધી મુશ્કેલ થાય ખબર હે આપને
હા ઘણી બધી મુશ્કેલીઓ આપણને થાય છે, વરસાદ ન પડે તો
સાચી વાત એ વરસામાં મે વરસાદ પડે તો, આપણા માટે હારુ કહેવાય
હા ને કે કે આ વરસાદ ન પડે તો જે ખેડૂતો એ પાક વાવ્યો હોય એ પાક બધો નિષ્ફળ જાય છે હા
કેટલી બધી મુશ્કેલ પડે છે.
ઘણી બધી મુશ્કેલીઓ પડે છે ખેડૂતોને પણ અને કેવું કે આ ચોમાસામાં અગર ઓછો વરસાદ પડે તો ખેડૂતોને જ નહીં.
અ કેવું કે બધાને તકલીફ પડે છે, પાણીની અ
વાત છે.
વધારે વરસાદ પડે તો તેને લીધે કેવું કે પૂર જેવી સ્થિતિ આવે છે. અને કેવું કે ખેડૂતોના પાકને પણ નુકસાન થાય છે. પછી પૂરને લીધે જે માણ સો રહેતા હોય તો માણસોનાં ઘરોમાં પાણી આવી જાય છે તેને લીધે કેવું કે જે ઘરે વખરી હોય છે એ બધું પણ એ બધાને પણ નુકસાન થાય છે. ને અ ને રસ્તાઓ ટૂટી જાય છે અને ઘણી બધી અ તકલીફો આપણને પડે છે.
સાચી વાત હે
હા અને સૌથી વધારે તો અ કેવું કે મજા બાળકોને આવતી હોય છે ચોમાસામાં
સાચી વાત છે એટલું અ સાચી વાત વરસાદ પડતો હોય તો બાળકને બધું નાહવા ને મળે ને એના માટે અહીંયા ને વધારે મજા આવે.
બાળકોને નાહવાની મજા આવે એમાં જે વરસાદનું પાણી હોય એમાં કાગળની હોળી બનાવીને... તરાવાની પછી વરસાદમાં હ આ પલાળવાની ને... કેવું કે ઘણા લોકોને તો વરસાદમાં ચા ગરમ-ગરમ. ચા સાથે ભજીયા ખાવાની પણ મજા આવે છે.
છોકરા લોકો બધ શું કરે બહાર નાઈ ને આવે વરસાદના પાણીમાં પછી... કહેતા હોય મમ્મી ગરમ ગરમ ભજીયા બનાવને, મેથીના ગોટા કાઢને... એવું કરતા હોવે ને આપણે મજા બી આવે પણ.
આમ કેવું કે એની પણ મજા આવે અને અ મોટાને પણ મજા આવે. ચા સાથે ગરમા-ગરમ ભજ્યા...
હાચી વાત છે.
હા, અને આમ મકાઈ ખાવાની પણ મજા આવે.
સાચી વાત છે.
આપણે કેવું કે ચોમાસું ચોમાસાનું જે પાણી આપણે કેવું કે સંગ્રહ કરીને... પણ રાખવો જોઈએ. જેથી... એ બધું પાણી કેવું કે આપણા ભૂગર્ભમાં પણ અ... ભૂગર્ભ માં સ્ટોર રે અને આ જે પછી હું...
આપણે, પહેલાના માણસું કર તા ચોમાસાનું પાણી હોય ને તો ઘરના અંદર બધા મોટા-મોટા ટાકા ખોદી દે અને બધું ચોમાસાનું... પાણી અંદર ભર ભરી નાખે.... પછી એના અંદર પેલી ફટકરી આવે ને આ નાખી દે તો પોણી... બાર મહિના સુધી એને પાણી મેં જીવાતી જ નહીં પડતા જેવો કાચ જેવું પાણી હોવે.
એટલે કેવું કે એ પછી અગર ઉનાળો હોય ને ત્યારે પાણી, પાણીની તંગી... પડતી હોય તો એમાં એ કામ એ પાણી આપણને કામમાં આવે.
કામમાં આવે સાચી વાત છે.
અને વરસાદની ઋતુમાં કેવું કે મચ્છર ને મચ્છર પણ ઘણા...
હા, જદી વે નાણકા ભરેલા હોવે ને? હા.
મલેરિયા છે ચિકન ગુનિયા છે એવી ઘણી બીમારીઓ થાય છે. વરસાદમાં પણ...
હાચી વાત છે, તમારી.
એટલે આપણે કેવું કે સ્વચ્છ પાણી પીવું જોઈએ, ઉકાળેલું પાણી પીવું જોઈએ અને... જે બહાર નો વાસી ખોરાક છે એ ના આપણે ખાવો જોઈએ. ઘરનો બનાવેલો... તાજો ખોરાક પર તાજો જ ખોરાક આપણેે ખાવો જોઈએ.
સાાચી વાત ને શું કે આપણે ચોમાસ નો બહારનો ખાઈએ ને તો બીમાર પડીએ કેમ? ચોમાસામે જીવડા બધા બહુ આવે છે.
હા, હા વાત સાચી છે, તમારી.
આપણે ઘરમે તો બધું સારું છે, ધ્યાન રાખીએ બાર એટલું બધું... રેસ્ટોરન્ટ મેં થોડી ધ્યાન રાખી આપણે જેટલો...
હા, રેસ્ટોરન્ટમાં તો બે દિવસ પહેલાનું પણ હોય શકે. જમાનું એ આપડે ખાઈએ ચોમાસામાં તો આપડે બીમાર પડીએે, હા.
રાતે
કેટલીક વાર તો કેવું કે આમ ઘણો બધો વરસાદ પડી જાય તો કેવું કે સ્કૂલને એ બધામાં શાળામાં અને એ બધામાં કેવું કે રજા આપી દે. બાળકોને વધારે મજા આવે હા. ને એને લીધે કેવું કે ઘણી વખત જો વધારે વરસાદ પડી જાય તો મુશ્કેલી પણ આવે છે.
સાચી વાત છે તમારી.
તો બંધ થઈ જાય તો કેવું કે બધે પાણી ભરાઈ જાય તો આપણને જે જીવન જરૂરિયાતની વસ્તુ છે જેમ કે શા શાકભાજી છે, દૂધ છે એ બધાની પણ આપણને મુશ્કેલી પડે છે.
હાચી વાત છે.
ને આજના જમાનામાં જમાનામાં તો કેવું કે વરસાદ ન એવું નથી હોતું કે ચોમાસામાં જ આવે ઘણી વાર કેવું કે ઉનાળો હોય કે શિયાળો હોય તો
હા, હા એનો હવે કોઈ ઠેકાણું જ નહીં ફિક્સ જ નહીં ગમે તેવ તો આવી જાય.
હા એ મે અને ઘણી વાર તો કેવું કે વરસાદ એટલો મોડો આવી જાય ને કે આ આપણને પાણીની અછત સર્જાઈ જાય છે અને ઘણી હા અને ઘણી વખત તો હોય કે વરસાદ એટલો લો આવી જાય ને કે? અમ જે કેરી હોય કેરી ના પાકને પણ એ નુકસાન કરી દે છે. તો આપણને કેરી પણ ખાવા નથી મળતી ઘણી વખત ઉનાળામાં
મેંગી થઈ જાય ને પેલું બધું ફાલ પાકેલો એનો અ વરસાદથી ખરાબ થઈ જાય તો પછી મોંઘી થઈ જાય કેરી.
હા, વાત સાચી છે તમારી.
અચ્છા.
કેવું કે આ જે આ વરસાદ ગમે ત્યારે ગમે તે ઋતુમાં પડે છે એના કેવું કે એને લીધે એ અસર આપણે ગ્લોબલ વોર્મિંગ પણ કરી શકીએ છીએ
સાચી વાત
ચોમાસું કેવું કે
હા.
અ ચોમાસામાં આપણને ઘણી વખત આમ અ વધારે વરસાદ ને પડી જાય તો જે પાણી આપણા ઘરમાં આવી જાય છે. તો એની સાથે સાથે કેવાય કે અ નાના નાના જીવ જંતુ તુઓ પણ આવી જાય છે અને એ એ આપણને કરડી જાય તો એને લીધે આપણને પણ ઘણી તકલીફો પડે છે.
હા છે પછે ઘણો વરસાદ પડે તો આપણે બી જતી રહે લાઈટ બી કાપી દે
ઘણી જગ્યાએ હા વધારે વરસાદ પડે તો ગામડામાંને એમાં લાઈટ જતી રે તો કેવા કે બે બે ત્રણ ત્રણ સુધી લાઈટ નથી આવતી તો ગામડાઓમાં તો કેવું કે જીવન ગુજારવું મુશ્કેલ બની જાય છે. જે એ લોકો
હમ્મ બિચારા ગાવડા વાળા માણસ અ પરેશાન થાય ચોમાસામે કેટલું બધું પાણી ભરાઈ જાય. ઘરારા અંદર આયી જાય એ જીવાત અંદર આયી જાય કરંટ બી પેલા કાપી ના કે,
અને ઘણી વખત તો વરસાદના પાણીમાં કોઈ છૂટો વાયર એમના હોય ને એ પાણી ના લીધે આપણન કેવું કે, કરંટ લાગી જાય ને એના લીધે માણસોનું મૃત્યુ પણ થઈ જાય છે.
હાચી વાત હૈ.
હા
ના આપણે પેડ પૌધા હોય તો પવન વધારે તો એ આપણે ઘર ઉપર પડી જાય. આપણે નહીં સાંભળીએ રોડ ઉપર બી બાઈક ઉપર વાહન ઉપર બી પડ્યા હશે.
હા એ પણ છે જેને પવન સાથે વરસાદ પડે અને બધું ઝાડ. હા જાડ ને બધું આપડા વાહન ઉપર પડે તો વાહનોને પણ નુકસાન થ છે ને, સાથે સાથે આપણને પણ નુકસાન થાય છે. ને કેવું કે મને તો ચોમાસું બઉ ગમે છે, તમને પણ ગમતું હશે ને,
ના ચોમાં બઉ મન ગમે છે લેકીન બધા આપે આ કરંટ જતો રે ને બધું. પાણી આઈ જાય ઘરમે ને જીવાત, ઓ મન ના ગમે લે આમ ચોમાસું મન ગમે વરસાદ પડતો હોય ને ઓ સારું લાગે મને,
હા
મજા આવે બધા આપણે ફેમિલી હંગાંઠે બહાર જઈએ. વરસાદ પડત હો બધા ફેમિલી હંગારથી બહાર જઈએ આપણે ખાવાનો બી આપણે બહાર. પોતે જાતે બનાવીને લઈને જીત બધા હંગાતે બેહેન ખાય તો બહુ મજા આવે મને,
વાત સાચી છે, તમારી એ આપણને ઘણી બધી મજા આવે.
વરસાદ અ પડે છે, તો એ આપણને કેવું કે પાણીનું મહત્ત્વ પણ સમજાવે. જે અગર વરસાદ જ ન પડતો હોય તો પછી આપડે. પીવા માટેનું પાણી ક્યાંથી મળે છે આપણને,
બહુ મજા આવી તમારે હાથે વાત કરવાની. મન ગમ્યું બી પણ છે મને શીખવા બી મળ્યું છે સારુ. લાગ્યું છે.
હા સારું તો આપણે બીજા નવા ટોપિક સાથે મળીશું.
હા ચલો.